તું કેમ છો? હું તો બરાબર છું.
અવાજ નહી આવે છે યાર.
કેમ નથી આવતો મારો અવાજ?
હેલો
હલો હેલો
એ બર્ડસ માં કનેક્ટ હતું, એટલે
ડોબી જ છે તું તો.
હા, એ બરડ મા કનેક્ત હતું. હા, યાર મે ડૂબીજ છું, તું બતાવ શું થયું તારું કોલેજમાં?
બઉુ સારું થયું, ડ્રોઈંગ કર્યું, અમારું ફોટો વોટો પાડ્યું. અને બધા કમિટી મેમ્બરે. ફેકલ્ટી મેમ્બરો એ બધાએ ફોટો વોટો પાડ્યા, અને એ લોકોએ કીધું હતું ને કે ત્રણ ત્રણ પ્રાાઈઝ હશે, પણ ત્રણ તો હતા જ નહી. એક જ પ્રાઇઝ હતું ખાલી.
એવું કઈ કા
હા, એમાંથી રોહન છે, ને રોહન નો નંબર આવ્યો, આપડા. ક્લાસ વારો
કોણ આપણા ક્લાસ નો રોહન. બહુ સારું ડ્રોઈંગ માં તો એ છે.
હા, એક જ બોય હતો, ને એનો એકનો જ નંબર આવ્યો.
તો તમારા લોકોનું?
અમારા લોકો નું કઈ જ નહી, બીજા કોઈ નુ નહી, ખાલી ફર્સ્ટ નંબર વાળા ને ટ્રોફી અને સર્ટિફિકેટ મળ્યું, અમને લોકોને કઈજ નહી મળ્યું.
કઈ નહિ એ તો ફર્સ્ટ ટાઈમ છે ને, બીજા કોમ્પશ ભાગ લઈ લેજે.
હમ્મ બધાએ બહુ સારું સારું કર્યું હતું, બટ એમનું પણ નંબર ના આપ્યું.
પછી એ જોઈ બધા ચાલી ગયા એટલે મેં પણ ચાલી ગઈ.
હા, બધા ઓલમોસ્ટ બધા જતા જ રહ્યા હતા.
એમ બધા ચાલી ગયા હતા ને?
હા, ચાલી ગયા, તો સારું તમે લોકો પણ ચાલી ગયા કંટાળી જાતે.
હા, મેં મેં અને પેલી નાઝમીન મારા ઘરે આવી ગઈ હતી.
તારી સાથે આવી હતી, તારા ઘરે.
હા જમીમી, પછી બાર વાગ્યા સુધી ગયેલી પોત તે પોતાના ઘરે.
ઠીક ઠીક હું પણ આવીશ ક્યારેક છુ્ટી પડશે ત્યારે
હા તું આવને તું હું ક્યારથી બોલાવું છું તમને બધાને તું આવતી જ નથી તું
આવીશ, આવીશ. હું આવુ ત્યારે તને છુટી ના હોય. હમ્મ
હા
મને છુટ્ટી હોય ત્યારે તને છુ્ટી ના હોય તને છુ્ટ હો ત્યારે મને છુટ્ટી ના હોય.
હા હા એ એ તો છે બરાબર છે. એ એમ તો નું ટાઈમ પણ અલગ અલગ છે. ને તારું કોલેજ નું ટાઈમ અલગ છે. તમારું
હા એજ
તમને તો સારું છે તો પણ બ્રેક તો મળે છે. અમને તો બ્રેક પણ નથી મળતું
હા તમે એ જ ડિઝર્વ કરો છો તમને કોને કીધું તેમાં જાઓ
હા તો શું કરું યાર અહિયાં પણ છું તો ખુશ થોડી ને મળ્યું.
હમ મન તો બઉુ ખુશ દેખાય છે.
નહી નહી ખુશી નહી મળલે.
હમ વડાપાઉ ખાવા ક્યારે જવું છે. હવે
હ
હે
એ બધું ભૂલી જાય!
એ બધું જ યાદ રહે છે મને શું કરું.
એ બધું ભૂલી જયા ડીએન થઈ ગયું છે.
શું થઇ ગયું છે.
બિએન થઈ ગયું છે.
એ તો પેલા પણ થઇ ગયું હતું પાછું થઈ ગયું ને
પેલા પેલા ન વાત અલગ છે ને હમણાં વાત અલગ છે.
મને તો બધું સેમ જ લાગે છે.
તું જોઈ નહી બે દિવસ
ના નૂડલ્સ તો બહુ સારી હતી
હ આપ બે દિવસ સારી ની મળલે- જમી ની મળ કે ઉપરથી ખુશ દેખાય તો અંદરથી ખુશ જ છે. બધા
હો માય ગોડ-
હમ કઈ ની થઈ જશે બધું સારું.
હા તમારી ક્લાસ માં પેલું શિયાળ નું કીધું તમને
હ
ક્લાસ રિપ્રેઝન્ટેટિવ- મોનિટર બનવાનું કોઈને કઈ કીધું કે નહી કીધું? અમારા ક્લાસ-
કઈ નથી દર- કોણ કોણ બાઈની તાર ક્લાસમાં
હજી બન્યું નથી હું બનવાનું વિચારું છું.
હા એમ મારી ક્લાસ નીરાલી કરીને છે. તો એ મને કેતી હતી. કે એ મોનિટર બનાવાનું છે. પણ હા જ્યાં સુધી આવતી છું.
હા અમને લોકોને વચમાં કીધું હતું પછી તો વાત થઈ નથી. પેલે મોનિટર બનશે પછી બ ફ્રેશર્સ પાટી થશે પેલું. ફસપટી નાકી થશે
કીધું હતું થાય કે એટેન્ડ કરું.
કેમ જેમ
શું કરે છે જમે છે તું?
ચર્સ પાર્ટી માં ડાન્સ કરવાનું વિચારે છે. કે નહી
ના કોની જોવડે કરું.
કોઈ પણ જોડે?
તું પણ નહીંય
કપલ ડાન્સ પણ છે અંદર સિંગલ પણ છે રેમ્પપોક પણ છે.
છે તો એમાં શું મારું. કામ ન નહી મળ મારું કામ ન ન મળ મને નઈ કરવાનું છે.
કરવાનું છે તને જ કરવાનું છે હા. મેં પણ એવું જ વિચારું છું. હા એજ નહીિ એક માટે થોડી પણ પાાવું બધું કર હા. એક જાય બીજો આવે બસ હા.
એ વિચારીને આપણ માટે તો આપડણે શું વિચાર
હા એજ કોઈ ને કોઈની નથી પડી અત્યારે આ જમાનામાં કોઈ કોઈ ન નથી, હમ.
બરાબર, કીધું.
હા.
પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ નહી ગુમાવાનું કોઈ એના માટે.
હા.
કઈ નઈ આપડે કરીશું આપડે આપડે બંને કરીશું ને
હા આપડે બને કરીશું હસ બણવાઈ.
હ એજ કેતી છું આપડે બંધ કરીશું તો મજા પણ આવે. એ એ લોકો જોય આપણને તો સારું એમ પણ બહ બધા જલે છે, આપણા.
હા. એવું હશે તો કોઈ સારું બીજું કોઈને ગોતી ને પછી કરશું.
હા હા કેટલા વાગે તું ઘરે આવી
તડા બારવા
હમ સાડા બાર વાગે ઓ સારું. સારું. બહ ટેન્શન છે યાર મારા લાઈફમાં તો
કેમ?
શું કરું કઈ ખબર નહી પડે મને.
અમારે
એ ગામમાં શું થશે એમ એમ લાગે છે બધું જ ચાલીસ તો જશે પણ મનમાંથી એક ગિલ્ટ
ઈંગ્લિશ ર્દુ છે થોડું હાર્ડ તો પડશે જ
હમ આજે મેં નિરાલી જોડે બેસીતીલી હતી ત એ પણ કેતી હતી હા મેં પણ એક્ઝામ માટે વિચારું છું તો વીક લાગે છે શું થશે એક્ઝામમાં એ કેમ કે ગુજરાતી હતું તો આપડે બધા બરાબર રીતે લખી લેતા અને ઈંગ્લિશમાં થોડું હાર્ડ છે.
એસ.
હ.
કઈ નહ તને જો હા. છે તારે પણ છે ને
હા એ કેહેતી હતી કે મીન એ એ વગેરે ચાલેને તારું
હા તમારામાં છે સટસ્ટી
હમ. હા સ્ટેટ છે મારા માટે બતા માટે છે એમ તો કેમ કે આમ તને ખબર એ છે, ને પાતળી પાતળી વધારે મોટી નહી મળે નોર્મલ છે. એક ચોટલા બાંધે છે ક્યારેક ક્યારેક કિલીફ મારીને બે. નાચમીન કેતી છે કે તારામાં જે આવે છે એ મારામાં પણ આવે છે.
આ પ એનું નામ પેલું અલકા પેરર છે કે ડિમ્પલ નહી ખબર નથી મને પણ
મને પણ નથી ખબરને એનું નામ બટ એજ હશે
હા પતલી પતલી છે એજ ને બાઠી બાઠી છે. હા થો તો ડિફરન્ટ રહેવાનું ને હા એ જ
એ બહ જોર જોરથી બને એમ બ છે મીન વેલ્યુ એમ એમ કરીને
હા આર યુ ગેટિંગ માય પોઈન્ટ.
સ્ટેટમાં અને અઉન્ટમાં હા હા બરાબર કીધું બરાબર કીધું.
હા.
હમણાં તો મને સ્ટેટમાં કઈ પ્રોબ્લેમ નહી મળે પછી. અને અકાઉન્ટ પણ કરતી જ છું એમ હા થોડુંક બધું લાગે છે લેન્ંગવેજ વાળું જ કે ઈકોનોમિક્સ બેન્કિંગ એમાં શું કરું મેં
એ તો થઈ જશે તો કેટી લઈ લેજે બીજું શું.
તમારા માટે હાર્ડ છે મને ખબર છે એક પણ માર્ક્સ મળશે તો તમે શું કરવાનું એક એક્ઝામ્પલ પણ કઈ પણ સવાલ રહે એમાં એક કઈ પણ એક્ઝામ્પલ સમજાવી દેવાનું કે કેમ કે બધા સામેવાળાને લાગે ને કે એજ ક્વેશ એ લોકોને ખબર છે પણ લખતા નહી આવડે છે.
હા.
કેમ કે મેમ કીધું એક માર્ક તો મળે છે.
હમ.
સારું છે જોઈએ આપણે પછી.
હા એજ જોઈએ પછી સારું છે તને કરવું પછી કોલ.
હા ઠીક છે બાય.
હ બાય.